કોણ બોલો હાલો હું કરો હું કરોસ.
હું આ ઘરનું કામ કરું છું પોતા ને એવું બધુંશ
થઈ ગયું.
જમવા બે બાકી છે. છોકરા આવીએ એને બધું તૈયાર કરવા.
હા તો.
ફરવા જવાનું સે કે. હા ફરવા જવાનું. હમ્મ ક્યાં જવાનું છે એટલે? મામા ને ત્યાં. ભાવનગર. મા ભાવ તો જવાનું છે. હમ્મ.
હા મનીર છે ને
દર્શન કરવા. હા દર્શન કરવા. તો મને બોલાવતા છેછો મારી આવું
હા હું તમને બોલાવીશ.
હું પહેર્યો ડ્રેસ.
હ સારી પેહની.
હમ્મ કોણ કોણ છે બધી. બધ ફ હમ્મ કેમાં જ્યો રેલમાં જ આવ્યો કે. ટ્રેનમાં.
હા.
હા તો ટ્રેનમાં જાવ તો મને બોલાવતા જા જો. અવાજ દેજો એટલે હું ત્યાર થઈને રહું.
હા હું તમને અવાજ કરીશને .
હમ્મ.
તમે માથી તમે તમા શું. હ એમ.
તમારે કોઈને બધી ન્યાં હય ને ત્યાં ઉતરી જાય.
હા છે.
તમે રોકાયો કે આવતા રહ્યો. અમે આવતા રહ્યા. હું તો રોકાાય છે. હા તો મારે છોકરા ને સ્કૂલ એ લઈ જવાના હોય ને એટલે હું આવી જાવ. હા તો મારી મમ્મી ને જરાક કહી દેજો તમે. હા હું કહી દઇશ.
બને ને ભોલા હોય ને ખોટી જ ઓલું પડે ને.
રોકાઈ જાઓ ને બાકી તમે અહીયા. હા તો પછી ક્યારેક આવ છો ત્યારે આવી શું.
હા ત્યારે રજા હોય ને છોકરાને ત્યારે આવીશ.
વેકેશનમાં
હા. તમા તમે તમારી માસી ને ઘરે જાઓ?
હા હા.
કયારે જવાના?
હમણાં જયું કોડીનાર. છ વાગે જાયું બસમાં.
હા તો મને અવાજ કરતા જા જો
તમારે આવવાનું છે?
હા મારે આવવાનું છે.
એટલે તમારા છોકરા ને બધીને આવવાનું કે તમે એક જ આવ્યું?
ના હું એક જ છુ. છોકરાને રજા ન હોય ને છોકરાઓને એટલે.
હા તો આવીઈજો તૈયાર થજો તો હું છ વાગે બોલાવા આવું. હ. તમને હું અવાજ દે તૈયાર રેજો.
હા હા.
હમ ખાઈ લીધું કે બાકી છે? હમ. છ વાગે ત્યાર રજો તો હું અવાજ દેય.
હા હા. તમને અવાજ દે હું તમે ક્યાં કલરની હાડી પહેરીઓ.
ચોકલેટી હા.
હમ. હા તો હાડી પેરી લેજો હું ડ્રેસ પહેરા.
હા તો અમારે સાડી તેરી પર ડ્રેસ થોડી પહેરાય
તમારે નથી દેવા જો. તો ડ્રેસ પહેરયો તો પેલી ફેરી એક જ ફેરી ખાલી.
હા તો નઈ પહેરતા હોય તો હાડી પહેરી લે જો. હમ. વાળે સ્ટેટ કરવા છે આવા પછી.
હું વાત કર
હા હા પાર્લરમાં છે. આવું છે?
હા પાર્લર માં જાવ
હા તો આઈજ મારા સ્ટેટ વાળ કરવાસ ને પાછા
હા તમે આવો વોચ કરાવી જાજો
હું તમને અવાજ કર આ
હા
તમારે આઈબ્રો કરાવોસ કે
હા મારે એ બલોો કરાવવાનો છે.
હા તો આપડે જયું વેલાસર ત્યાર થઇ જાજો
આપડ નવ વાગ્યા જએ
નવ વાગ્ય જાય ને તો આઈબને બધી થઈ જાય તમારે ને મારે વાર સ્ટેટ થઈ જાય
હા
હમ્મ તમે વાળ કરાવી લેજો સ્ટેટ ઓ પો હાલો વાર તમે સ્ટેટ કર આવી લેજો સ્ટેટ વાર તમે કરાવી લેજો હાલો હાલો બસ હાલો
હમ્મ